હેલો
કેમ છો મજામાં
મજામાં
શું કરો છો
બસ કાય નહી જુઓ આપણુ કામ ચાલુ છે
બરાબર છે હવે આપણેે આજે વાત કરશું દિવાળી ના ટોપિક ઉપર તો તમારે દિવાળી ના ત્યાં કેવું મહત્વ હોય છે
મારું ત્યાં દિવાળમાં તો બહું જ મહત્વ હોય છે ફટાકડા આમ તેમ બધુ નું સ્ટોલ ને ફટાકડા ના બહુ જો હોય અહિયાં તો
બરાબર તમારી દુકાન છે
હમ દુકાન છે અમારી
બરાબર છે ઘરે પછી કેવો માહોલ હોય છે મેમાન અને આમ તેમ હોય છે
હવ ઘરે મહેમાન આવે દિવાળી પણ બેસતા વર્ષના બધા મહેમાન આવે અહીં બધા સાથે મળીએ પરિવાર સાથે ભેગો થાય અને સાથે બધા ભેગા બઈને સાથે બપોરના હા જમવાનું બધા ભેગા સાથે લઈએે
બરાબર છે. અમારે બી અહીંયા એવું જ હોય. દિવાળીના એકદમ સરસ માહોલ હોય ઘર શણગારીએ, જીરા લગાવીએ પછી ઠેકઠેકાણે દીવા કરીએ.. અને દિવાળીના આમ જોવા જાય ને.. તો કંઈક રોનક જ અલગ હોય! એમ આખા ગામમાં છે કે પછી ઘરે ઘર બધા ના ઘરે એમ.. કેમ કે દિવાળી તો આપણુ... મોટું અને બેસતું વર્ષ હોય એટલા માટે..
હમ. હમ
હા.. અને તમે પછી દિવાળી પછી કેફ... ફરવા જાવ છો? કે પછી કઈ પ્લાન કરો છો?
ના ફરવા જઈએ. ક્યારેક વળી ફરવા જઈએ પણ ક્યારેક પછી પરિવાર માં વળી.. પરિવારો આમ ઘરે ત્યાં.. જઈએ ક્યારેક ક્યારેક ફરવાનું ગોઠવીએ પરિવાર સાથે ટુર કાઢીએ ક્યારેક એમ.. બધું અલગ અલગ પ્લાન કરીએ દર વધ દર વખતે દિવાળી ના
હા.. એ તો બરાબર છે. અને પરિવાર સાથે જવામાં પણ કંઈક અલગ જ મજા છે! મજા આવે બધા જોડે જઈએ તો હરીએ- ફરીયએ, ખાઇ-પીએ એના લીધે આપણો પરિવાર છે એ પણ જોડે હોય અને બધા જોડે. હોય એની ખુશી જ કઈક અલગ હોય. બરાબર ને?
હા.. બરાબર એ જ એટલે જ માટે. અમે તો આ બધું સાથે ટુરને કાઢીએ સાથે ફરવા જઈએ કે પરિવાર આપણો એક સાથે આમ જોડાયને રહે. એના માટે એમ કે બધા નાના-નાના છોકરા હોય એ બધા સાથે હોય. એને બધી એવી ગેમ હોય ગેમ બધી રમીએ એવી રીતના બધું એ ટૂર કાઢીને દર વર્ષે.
ના.. ના બરાબર છે. એ તો કરવું જરૂરી છે એમ અને બીજું તમારે ત્યાં કયા તહેવારનું ખાસ મહત્વ હોય છે?
અમારે અહીં મહાશિવરાત્રીનો બહુ તહેવાર ન મ.... હોવે... મહાશિવરાત્રી ના મારા અહિયાં કણે બધા ત્યાંથી... બધા સાથે બાઈક... ઇકો વાળા ને.... અગરેલી માં બધા એ સાથે મળી ને રેલી અહિંયા કાઢતા હોય.. પછી ત્યાં કને ગામમાં વથાણ ચોક છે. ત્યાં બધા સાથે મળે અને... સાંસ્કૃતિક પ્રોગ્રામ... એવા નાના-નાના ભૂલકાઓનો સાંસ્કૃતિક પ્રોગ્રામ ત્યાં કરે અને સાથે બધા અલગ અલગ ઓલ્યા નુબધું... પ્રવચન કરે પછી આર. એસ. એસ વાળા છે આર. એસ. એસ. વાળા બધા એઈ લોકો ત્યાં આવે... અને ઈ લોકો પ્રવચન કરે ઈ લોકો.. હ.... મ્હારે સે યાહ થઈ બા એ લોકો રેલી કાઢી બધા એમ અલગલા માસરત ન બહુ જ મહવ અમારી ઈયા કને
અમારે બી અહિયાયા એવું જ હોય છે. મહાશિવરાત્રી ના શિવ ભગવાન નું પ્રોગ્રામ હોય છે અને બધા ધાયા રેલીની ે છે બાઈકો રેલી નીકડે પછી ક્યારેક લેડીસોની જેન્ટ્સ રેલી હોય પછી આપડે કેમ પગપાળા રેલી હોય એ રીતે આગળ એક ્રેક્ટર હોય એમાં શિવ અને પાર્વતી બનાવે અને પછી બધા બીજા ડીજે પર નાસ્તા નાસ્તા પગપાડા ત્યાં સુધી જાય વથાણ સુધી ટી અને પછી ત્યાં મોટા પાયે પ્રોગ્રામ હોય છે આમ મોટા મોટા નેતાઓને એ બધા બી આવે છે એમ
બરાબર હ હ સરસ તમારી પાસે બો મોકો અમારી પાસે બી હોત પ્રોગ્રમ સરસ થાય છે એકદમ
ના ના બરાબર છે બધા તહેવાર ન આપડે અહિયાં કચ્છમાં તો બઉ જ મહત્વ હોય છે. બટ બાર વિદેશમાં ટલું તહેવાર નું મહત્વ ના હોય કેમકે ત્યાં એટલું આપડી વસ્તી પણ ના હોય અને કચ્છમાં આપડે બધા તહેવાર બી ઉચકી શક કે માણસ કે રીત તેમ સારું હોય છે આપડે અહિયાં
હ ના ના અયા તો બઉ જ સારું હ કચ્છમાં તો પોગ્ર તો બઉ સર થાય બધા સાતમ આઠમ સરસ થાય ને અમારી પાસે સાતમ આઠમ થાય. ત્યા દિવસના બપોર પછી ત્યાં બેનો રાસ રમવા જાય રાતે જાય રાસ રમવા. પછી આઠમણા કૃસ ના જન્મ થાય. પ્રશ્ના જન્મ જોએ પછી કૃષ્ણ ની મટકી ફોડ કરે બઉ સરસ પ્રોગ્રામ કરે અમારા પાશ તો
બરાબર એ સાતમ આઠમ તમારે અહિયાં કેટલા દિવસ હોય છે.
અમારે અહિયાં સાતમ આઠમ ત્રણ દિવસ નો પ્રોગ્રામ હોય. ત્રણ દિવસ પછા ના પર પછી બેનો રાસ ગરબા રમવા જાય પછી આઠમ ના રાતે પછી મટકી ફોડ હોય પછી મટકી ફોડ કરીને પછી એ તે બધા ઓ અલગ અલગ પછી ગેમો બધા રમતા હોય ને સવાર ના પછી જવ જસ દામાં બનાવે ને જસોદામાં બનાવી બે બધી છોકરીઓ હોય બધી ત્યાં જાય ત્યાં નદી નાવા હોય એમાં પધરાવા જાય માતાજી. આખી રાતનો પ્રોગ્રામ હોય ત્યારે.
બરાબર છે. એટલે આખી રાતના પછી ગરબા રમે કે પછી કઈ અલગ અલગ એવી ગેમો.
હમ હમ ગેમ રમે અલગ અલગ બાર વાગ્યા બાર વાગ્યા સુધી બે વાગ્યા સુધી પછી રાસ ગરબા રમે ને એના પછી બધા અલગ અલગ ગેમો રમે. બધા સાથે હોય મોટા હોય ના ના હોય બધા હોય પછી બધા પાચા ગયા મવા પાચાને રાતે
હમ સારું છે એના લીધે આપડું ગામ છે બી જોડાય રૂલ ર અને ગેમોમાં તો પછી એવું હશે છે ને સંગીત ખુશી ને એવું બધું અલગ અલગ મટકી ફોડ થઈ જાય પછી
હા હા ના બધું હોય અલગ અલગ હોય ગેમ આધ અલગ અલગ બધા છોકરાઓ ગેમ બધી નવી નવી ગેમ કાઢી આવતા હોય એમ એ બધી છોકરાઓ પછી પોતની રીતે નક્કી કરીને બધા રમાડતા હોય બધા નાના જેવી મોટા જેવી જેવા હોય મોટા હોય ઉમર ના એના માટે એવી ગેમ પછી વચે રાસ ને હોય એના માટે એવી ગેમ પછી નાના ભૂલકાઓ એના માટે એવી ગેમ કે બધી અલગ અલગ ગેમ બધી છોકરાઓ એ શોધી આવતા હોય બધાને રમાડતા હોય
બરાબર છે હા તો એ સારું છે તમારે અહં સાતમ આઠમનુંું મહત્વ છે એ સારું છે બધું પ્રોગ્રામને બધા સારા કરે છે તમે જે રીતે કીધું એ રીતે મને સાંભળીને પણ બહુ મજા આવી બીજું તમે શું કો તમારા તહેવાર વિશે તમારો ત્યાં કયો તહેવાર એ એકદમ સરસ રીતે ઉજવાય અને તમે ખૂબ આનંદ કરો એવો કોઈ
ના બસ બીજું તો હવે સાતમ આટમ હોય ને દિવાળી નો પ્રોગ્રામ હોય માસ રાત્રી મેન તો એ બે ત્રણ પ્રોગ્રામ છે એઈ જ હોય બાકી હોળી નો પ્રોગ્રામ હોય હોળી નો તો ખાલી રાતે આપે હોળી પ્રગટાવા જઈ ને બધા સાત માળી ને- આપે બેસીએ અને ભજન કીર્તન કરીએ અને પછી પછી છોકરી છે એ બધે ગેમો રમે એમ બાકી હોળી નો તો બીજો કાક
હા હોળી ના તો એવુંજ જોઈ રાત્રે હોલિકા આપડે પ્રગટ કરવા જઈએ અને બીજે દિવસે પછી ધૂળેટી નો તહેવાર હોય એટલે આપડે બધા ધૂળેટીમાં રંગો ઉડાડી અને પછી અમારે અહિયાં તો કેવું છે કે ધોળે રમી અને પછી છે ને અહિયાં કોઈના વાડીઓમાં હોજ જો હોય કે આમ તળાવો કે હોય તો એમ સોસાયટી વાળા બધા જોડે મળીને અમે એ લોકો નાવા પણ જઈએ એમ તો શું કે કઈક અલગ જ મજા હોય એમ અને પછી બપોર સુધ નાહીએ અમે લોકો અને પછી અમે ત્યાં જ વાડીમાં જ ખાવાનો પ્રોગ્રામ કરીએ કે કાંઈ પણ બનાવીએ ખારી ભાત છે કે પછી પરોઠા શાક છે કે એવી રીતે તો શું છે કે એના લીધે આપણું જે સોસાયટી ન જૂથ છે એ પણ એક રીતે બંધાયેલું રે એમ કેમ કે આમ પ્રોગ્રામ પર આપે ભેગા થઈએ તો કઈક અલગ જ આમ ખુશી હોય એમ અને વચ્ચે વચ્ચે તો બધા પોતાના કામોમાં વ્યસ્ત હોય એટલે કોઈને એટલો ટાઈમ બી ના હોય કે એ મળી શકે તો શું આના લીધે બધા આપડે ભેગા રહીએ, એટલે અમારા અં હોળી ના બી એમ બહુ મજા આવે પ્રોગ્રામ કરવાની તમારે ધૂળેટી ના પછી કેવી રીતે હોય, આમ રમી અને પછી પોતપ પોતાના ઘરે જતું રેવાનું કે પછી
ના ના અમે તો પછી શું છે, કે ધૂળેટી રમી અને અહં કને સોસાયટીમાં જે ગમે તેને એકને ઘરે પ્રોગ્રામ રાખી અહિયાયા કને સાથે મળીને અને બધા ભેગા સાથે લઈને બધા ભોજન સાથે લઈએ અને સાથે પ્રોગ્રામ રાખીએ બધા સોસાયટી વાળ જે હોય એ આઠ દસ કરી એ સાથે મળી અને સાથે જેમ ભોજન નો પ્રોગ્રામ રાખે, કે મ ન કી કરે કે શું જમવાનું બનાવું છે, જે બધાની ઈચ્છા થતી હોય જમવાનું બનાવી એવી રીત
હમ્મ, બરાબર છે તો તમારે અમારા જેવું છે, સેમ વધારે તો કઈ ખાસ નથી એમ પણ એ સારું છે, આપણું કે આપડે આ રીતે આમ તહેવાર ઉપર ભેગા થઈએ તો શું છે, કે એકબીજાના માઈન્ડ પણ જોડેલા હોય એમ મન પણ જોડેલા હોય તો શું છે, કેમ બધાને એક પ્રજા તે લગાવ રહે એવી રીતે કે ના સારું છે, આપ આપડે અમારે સોસાયટી વાળે બી એવું જ હોય પછી ગણેશ મહોત્સવ છે, તો એમાં બી અમારે કેવું હોય કે અમારા અહં ગામમાં છે, ને ગણેશ મહોત્સવ ત્રણ દિવસનોો પ્રોગ્રામ કરે તો એમાં પેલા બે દિવસ તો મેન મેન આરતી હોય, ત્રણે દિવસ અને પછી રાત્રે અલગ અલગ પ્રોગ્રામ હોય, એમ એક દિવસ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, એક દિવસ ડાયરો હોય એ રીતે કેમ સંતવાણી હોય, હોય તો શું છે, કે આમ આખું જે આપણું ગામનું જે પૂરું વિષ્ણુ સમાજ હોય બરાબર એ જે સમાજ છે, એ આખું આપણો હિન્દુ સમાજ છે, એકબીજા સાથે જોડાયેલો રે એમ તમારે અં ગણેશ ઉત્સવ બી બહુ જ સારું થાય છે, એમ તમારે ત્યાં ગણેશ મહોત્સવ નું કેવી રીતે હોય છે,
ના અમારી પાસે ગણેશ ઉત્સવ તો હોય પણ એટલો એમ કે નહીયમ ઘર પૂરતી સમજી લો નને કે ઘર પૂરતી રાખ સોસાયટી પૂરતી રાખતા હોય એમ એમ હોય બાકી આટલો બધો મોટ તો અમારી પાસે ન હોય એ અમારી પાસે પાછ શું જે પ્રમાણે વસ્ત વસ્તી હોય ઈ પ્રમાણે પોગ્રમ બચી બનતા હોય અહિયાંગ એમ
હા બરાબર છે, તો તમારી સાથે વાત કરીને બહુ જ આનંદ આવ્યો અને ઘણું બધું નવું જાણવા પણ મળ્યું તો સારું ચાલો આપડે પછી મળીએ. ઓકે
થેન્ક યુ થેન્ક યુ
ઓકે બાય
તે બ